હ કેમ છો મજામાં તમે કેમ છો?
હું પણ મજામાં છું આજે આપણે બિલાડી વિશે વાત કરીએ?
હા જરૂર મને બિલાડી ખૂબ ગમે છે
શું તમારા ઘરે બિલાડી છે
હા અમારા ઘરે એક નાની સફેદ બિલાડી છે તેનું નામ મીઠી છે
વાહ કેટલી સરસ વાત તો એની ઉંમર કેટલી છે
તેની ઉમર લગભગ બે વર્ષ છે
બિલાડી શું ખાવા પસંદ કરે છે
તે દૂધ માછલી અને કેટફૂ ખૂબ પસંદ કરે છે
બિલાડીુ દિવસભર શું કરે છે
તે ઘણી વાર સુૂવે છે રમતી હોય છે અને ઘરમાં પડે છે
શ શું બિલાડી પાલું સરળ છે
હા કુતરા કરતા થોડું સરલ હોય છે પણ કારણ કે તે પોતાની સફાઈ પોતે રાખે છે.
લિયાડીની ખાસિયત શું છે?
બિલાડી ખૂબ સ્વચ્છ પ્રાણી છે તે પોતાના શરીરને જીભથી સાફ કરે છે.
બિલાડી રાત્રિ વધુ સાકરીય કેમ હોય છે?
કારણ કે તે પ્રાકૃતિક રીતે રાત્રિમાં શિકાર કરવા માટે ત તૈયાર હોય છે.
શું બિલાડી માણસો સાથે પ્રેમ કરે છે?
હા જો તમે તેની સાંભળ રાખો તો તે ખુબ પ્રેમાળ બને
બિલાડી કેટલા પ્રકારની હોય છે?
ઘણી જાતિઓ હોય છે જેમ કે પર્શિયન સયામીસ બેંગલ બેંગાલ એન્ડ ઇન્ડિયન કે
તમારી બિલાડીનો નો સ્વભાવ કેવો છે
તે ખૂબ રામસુ અને મિત્ર જેવું વરાતન કરે છે
બિલાડીને રમવા શું ગમે
દોરી બોલ અને નાના ટોય સાથે રમવું ગમે છે
બિલાડી કેટલી વાર સુવે છે
તે દિવસોમાં બારથી સોળ કલાક સુધી સુઈ શકે છે
વાહ એટલું બધું
હા બિલાડીઓ બિલાડીઓને આરામ ખુબ ગમે છે
બિલાડીના ફાયદા કે શું છે
તે તણાવ ઓછું કરે છે અને ઘરમાં ખુશી લાવે છે
બિલાડીનોો અવાજ કેવો હોય છે
હા તે મિયા મિયાવ અવાજ કરે છે
બિલાડી ઝાડ પર ચડી શકે
હા બિલકુલ ખુબ સારી રીતે જાણ પર ચડી શકે છે
બિલાડીની આંખો વિશે શું કહેશે
તેની આંખો રાત્રે પણ સારી રીતે જોઈ શકી છે
શું બિલાડી બુદ્ધિશાળલીી પ્રાણી છે
હા તે ઘણી વાત ઝડપી રીતે શીખી શકે છે
બિલાડીને નાહ નાહવા દોવું ગમે છે
મોટા ભાગની બિલાડીઓને પાણી પસંદ નથી હોતું
તમે બિલાડીને રોજ સંભાળો છો
હા તું હું તેને ખોરાક આપું છું અને તેની સાથે રમું છું
બિલાડી વિશે તમને સૌથી વધુ શું ગમે છે
તેનું પ્રેમાણ સ્વભાવ અને તેની મત હરકતો
મને પણ બિલાડી ખૂબ ગમે છે
બિલાડી ખરેખર એક સુંદર અને ઉપયોગી પાલતુ પ્રાણી છે
તમારી બિલાડી સવારે કેટલા વાગે ઉઠે છે
તે મોટા ભાગે સવારે છ વાગ્યાની આસ તો ઉઠી જાય છે
પછી તે શું કરે છે
પેલા તો તે મને જગાડે છે પછી ખાવાનું માંગે છે
તમે તેને શું ખાવાનું આપો છો
હું તેને કેટ ફૂડ અને ક્યારેક દૂધ આપું છું
શું તે રસોડામાં પણ આવી જાય છે
હા જયારે હું રસોઈ કરતી હોય ત્યારે તે નજીક બેસી રહે છે
તો કોઈ ખાસ વસ્તુ ખાવા માટે જીદ કરે છે
હા તેને માછલી ની સુગંધ આવે એટલે તરંત આવવું જોઈ આવી થાનક યૂ
બિલાડી કેટલી સમજદાર હોય છે
ખૂબ સમજદાર હોય છે તે ઘરના લોકોને ઓળખી શકે છે
શું તે તમારા નામ પર પ્રતિકાર્ય આપે છે
હા હું મીઠી કવું તો તે મારી તરફ જોય છે
વાહ એ તો ઘણી સારી વાત છે
હા મને પણ ઘણું ગમે છે
બિલાડીને બહાર જવાનું ગમે છે
હા પણ હું તેને વધુ દૂર જવા દેતી નથી
કેમ કારણ કે બહાર ગાડીઓ અને બીજા પ્રાણીઓનો ખતરો હોય છે
બિલાડીની સુરક્ષા માટે શું કરવું જોઈએ
તેને સમયસર ખોરાક પાણી અને ડોક્ટરની તપાસ આપવી જોઈએ
શું તમે તેને વીટ પાસે લઈ જાઓ છો
હા દર વર્ષે ચેકઅપ કરવા લઇ જઉ છું
બિલાડીને ડોક્ટર પાસે જવાનું ગમે
હા મોટા ભાગે તે ડરે છે નથી ગમતું ના ગમે
બિલાડીને ક્યારે ગુસ્સો પણ આવે
હા જો તેને હેરાન કરો તો તે ગુસ્સે થઈ શકે છે પછી ન પગ બી મારી દેખો એને
બિલાડી અને કૂતરા વચ્ચે શું ફરક છે
બિલાડી અને કૂતરા વચ્ચે કુતરા વધુ સમજીક હોય છે જયારે બિલાડી બહુ સ્વતંત્ર હોય છે
તમને કયો પ્રાણી વધારે ગમે છે
મને બિલાડી વધુ ગમે છે
કેમ
કેમ કે કારણ કે તે શાંત સ્વચ્છ અને પ્રેમાળ હોય છે
બિલાડી સાથે રમવામાં તમને શું ગમે છે
બોલ ફેંકી અને તેને પકડતા જ આવું મને ગમે છે
તમે બિલાડી સાથે ફોટો પણ લો છો
હા મારા ફોનમાં તેના ઘણા ફોટો છે
એ ફોટો જોવાની મજા આવતી હશે તમને
હમ ખુબ મજા આવે
બિલાડીને સુુંથી ડર લાગે છે
મોટા અવાજથી અને અજાણા લોકોથી
શું બિલાડી ઘરની રક્ષક કરી શકે
તે કૂતરા જેટલી નથી કરતી પણ અંદર પકડીને મદદ કરે છે આ ઉંદર પકડીને
આ તો ઉપયોગી વાત છે
હમ બિલકુલ
રામુજી આદતો વિશે વાત કરીએ
તેની
રામુજી
હા, મારી બિલાડી ક્યારેક પોતાની પૂછડી બગડવા દોડે છે.
ફીર, જોવામાં મજા આવતી હશે.
ખૂબ જ મજા આવે છે.
તે ઘરમાં કઈ જગ્યા વધુ ગમે છે
બારી પાસે બેસીને બહાર જોવું.
કેમ?
તેને પક્ષીઓ અને લોકો જોવાનું ગમે છે.
એ કદી શિકાર કરે છે?
શિકાર તો નહી, પણ એમ ઈ મારી દયે કોક વાર ગુસ્સામાં આવે કોઈને તો નખ મારી જાય.
તમારે કદી માર્યું છે, તેને નખ
ના-ના એમ એક વાર માર્યું હતું. ત્યારે બો ગુસ્સામાં હતી એટલે પછી તો ઈ આપણને ઓળખ થી જ હોય, ને કે આપણા ઘરના જ હોયનું આટલું ધ્યાન રાખું છું. ક્યાંથી મારે.
તો તે મારે તો આપણાને ઇન્ફેક્શન થઈ શકે. કઈ
એટલે કઈ વધારે ના થાય અગર એનામાં કંઈક વાયરલ ઘુસી ગયું હોય, તો ઇન્ફેક શ થઈ શકે, તો આપણને પ્રિકોશન લેવું પડે ડોક્ટરને બતાવવું પડે, બાકી એવું કઈ ના હોય.
બિલકુલ બિલાડી દેખાવામાં સુંદર હોય છે, ને?
હમ્મ, એના ઘણા આમ પ્રકારની બિલાડી હોય છે. કાળી, ધોળી બધી મનેતો સુંદર લાગે બિલાડી આમ હોય જ, આમ સારા સ્વભાવની આમ મજા આવી જાય.
એ તમારા સાથે સોય કે એકલી સોય?
એટલી ઘણી વાર એલી સુય પણ ઘણી વાર અમારે સાથે સુઈ જાય અને અમારી વધારે ગમે તું
એના માટે તમે ઘર બનાવ્યું છે?
ઘર એટલે અમારા જ ઘરે રેવે એમાં અમે બો એવું બનાવ્યું છે. નાનું એવું ઘર જેવું એમાં એઈ ફરતી હોય.
એ લોકોને ગરમી થાય છે, વધારે
હેલો.
હલો.
હા, હા, બોલો.
કે એ લોકોને ગરમી થાય છે?
ના, એને એમ પંખામાં અમારી સાથે વધારે રહી તો ગરમી ના થાય ઘણી વાર એસી પ પણ ચાલુ કરી દે તો એસીમાં બેસી રેય.
તમારે બિલાડી કયો છે પર્શિયન છે? ઈન્ડિયન છે?
મારું તો પર્શિયન છે એના ફરનું ને બધું બો ધ્યાન રાખ પડેને વારંવાર સરખી રીતે નવડાવવું પડે ને એને કીનીને ધ્યાન રાખવું પડે નખ કાપવા પડે
તમે તેના નખ કાપો? કે બીજા પાસે કપાવ
ના-ના અમે જ કાપી લઈને કટરથી
તો તે કાપવા દઈ આપણને કાટે ની
ના-ના એમ થોડુંક નાખરા કરે પણ એ પછી આપણને એને પકડીને કાપી લેય કઈ નહીં
હમ તમારી બિલાડી ફિમેલ છે કે મેલ?
તમે બિલાડી કયો છો ત ફિમેલ જ હોય ને
તે બચ્ચા આપી
હા ઈ આપે હ ઈ વાત મન નથી કરવી આપડે હવે મૂકી દઈ
ચાલ તું મળીશું બાય